શું તમને મારો અવાજ આવી રહ્યો છે?
હા આવી રહ્યો છે. તમારો આવજ એકદમ ક્લિયર આવી રહ્યો છે. શું મને શું મારો અવાજ તમારા પર આવી રહ્યો છે?
હા તમારો વાત એકદમ ક્લિયર અને સચોટ આવી રહ્યો છે. તો ત હું આજે તમને જે આપણા વડીલો છે જે આપણા પુરજનો છે. તેના વિશે હું તમને આજે થોડી વાત કરવા માંગુ છું. જે જણાવતા મને ખુબ જ આનંદ થશે. અત્યારે હું વાત કરવા જાઉં તો આપણા જે વડીલો છે જે આપણા દાદા દાદી છે. તેમના જે મમ્મી પપ્પા હતા અને આપણા જે પરદાદા દાદી છે. તેઓ આપણને ઘણું બધું શીખાવીને ગયા છે. અત્યારે તમે જોવા જાવ તો આપણા વડીલો આપણ શીખાયે છે કે કઈ રીતે આપણે પૈસા સેવિંગ્સ કરવા જોઈએ. કઈ રીતે આપણે ક્યાં પૈસા નાખવા જોઈએ અને આપણે ક્યાં પૈસા ન વેળફવા જોઈએ. અત્યારે તમે જોવા જાવ તો આપણું જે બાળપણ છે તે આપણા મમ્મી પપ્પા જોડે ખુબ જ ઓછું વીત્યું હોય છે અને આપણા દાદા દાદી એ જ આપણો ઉછેર અને આપણામાં સંસ્કારનો સિંચાઈ કરી હોય છે. તો આપણા દાદા દાદીઓ આપણા માટે ઘણું બધું કર્યું છે. તેના માટે આપણે તેમને ખુબ ખુબ અભિનંદન પાઠવવું અને જો અત્યારે ઘણા બધા યુવકો એવા હોય છે કે જે પોતાના મમ્મી પપ્પા ને તેમની ઉંમર થઈ જતા તેઓ ઘરડાશ્રમમાં રાખી દે છે અને ત્યાં તેમને દાખલ કરી આવે છે તો તેવું ન કરવું જોઈએ. જો આપણે નાના હતા ત્યારે આપણા દાદા દાદીઓ આપણને મોટા કરી આપણે જે મસ્તીઓ તેમણે સહન કરી છે અથવા આપણા જે ખરાબ કપડા હોય તે તેમણે સાફ કર્યા છે. તો આપણે તેમનું ધ્યાન રાખ જોઈ અને તે બધી વાતો આપણે યાદ કરવી જોઈએ કે તેઓએ આપણને બાળપણમાં આટલો સપોર્ટ કર્યો હતો. તો જયારે ઘરપનમાં એમને આપણા સપોર્ટની જરૂર હોય છે. ત્યારે આપણે એમને સપોર્ટ કરવો જોઈએ. તેમને એકલા પાડીને આવું ઘરડા ઘર માં ન મૂકી આવું જોઈએ તમારુ શું માનવું છે આ બાબતે?
આપડા પૂર્વજો જે આપણને જે આપણને સંસ્કાર શચ્યા છે એ સંસ્કાર આપણે બીજા લોકોને પણ સંસ્કાર આપણા જે આપણને આપ આપણી આગળની પીઢી છે, તે આપણે એ જ સંસ્કાર શીખવાના છે એટલે આપણા જે વડીલ આપણને જે રીતના આપને કહી ગયા છે કે આપડે આ કરવું જોએ આ ન કરવું તો આપણે આ સાચી રાહ બતાવે છે. તે રાહ પર જ આપડે ચાલવુ જોઈએ. ધણા વડીલો એવું જે વડીલો કહેતા હતા એ આપણે સાચ સાચી સલાહ જે આપના એ જ આપણે સલાહ આપણે આગળ જે આપણા પેઢીના જે આપણા આગળની પેઢી આવશે એને પણ આપણે એજ સલાહ આપવાની છે. એટલે આપણે જે પૂરવાજોએ આપણને જે કિધલુઇ છે. કે આપણે ખાસ યાદ રાખવાનું તમે કેમ કે આપડા દાદી લોકો અને આપણા દાદા લોકો એવું જીવન જીવતા હતા. જે લોકો ખાવાનું આપણે ઘરનું વધારે બો બનાવીને ખાતા જેથી કરીને તે લોકો આજની તારીખમાં આપણે કરતા તંદુરસ્ત વધારે રહે છે. તમે જાણો છો કે તમારા બાજુ એવું કઈ છે જે વૃદ્ધ વ્યક્તિ આજે પણ તંદુરસ્ત છે અને તે તમે જાણો છો કે આપણા વૃદ્ધ કેટલા આપણા માટે સારા છે અને તે આપણે ધ્યાન રાખવું જોઈ તોણ બાજુ કઈ વૃદ્ધ એવા માણસ છે કે તે આપણા કરતા વધારે સારા છે કોણ બાજુ
હા અમારા બાજુ ઘણા બધા બાકી હજુ પણ અમારા બાજુ વડીલો જે જીવિત છે તેઓ અમને અત્યારે પણ અમારી જોડે આવીને બેસે છે અને અમને ઘણા બધું શીખાવે છે કે તમારે જીવનમાં આ કરવું જોઈએ અને આ ન કરવું જોઈએ તે અમને કહે છે કે એવ જે ભૂલ દોહરાવી દીધી છે તે આપણે ન દોહરાવીએ અને તેના તેમના પરથી આપણે શિખામણ લઈને આપણે તેઓ જેવી ભૂલ ન કરીએ જેથી કરીને આપણે જીવનમાં પાછળ ન રહી જઈએ તેના માટે તેઓ મને ઘણું બધું શીખવેે છે અત્યારની જ વાત કરું તો એક વડીલ હતા જેઓ ગંડોતર માં લાગ્યા હતા અને તેઓ બસ માં એક પાર્સલ ભૂલી ગયું હતું કોઈ વ્યક્તિ તો તેમને ભય હતો કે આ બધું તેમના માથે આવી જશે જેથી કરીને તેમણે કન્ડક્ટર ની નોકરી તાત્કાલિક છોડી દીધી હતી તો તેઓ મમને એજ શીખવા માંગે છે કે તો આવું કઈ અચાનક થઈ જાય તો આપણે ભયભીત ન થઈ જવું જોઈએ અને આપણે નિડરતાથી તેનો સામનો કરવો જોઈએ તેઓએ આ ભૂલ દોહરાવી છે તો આપણે જીવન માં ફરીથી એ ભૂલ ન દોરા તેના વિશે આપણે ખુબ સાવચેતીથી ધ્યાન રાખીએ તો સારામાં સારું રહેશે અને ઘણા બધા વડીલો એવા હોય છે જે આપણા જોડે એકદમ ફ્રેન્ડલી વાતો કરે છે અને એકદમ સારી રીતે વાતો કરે છે અત્યારે હું તમને વાત કરું તો અમારા એક ગ્રુપમાં એક વડીલ પણ છે અને તેઓ અમારી જોડે સાંજે આવીને બેસે છે અને તેઓ અમારી જોડે શાંતિ છે અને સારી રીતે વાતો કરે છે તો એક દરેક ગામમાં એક કેવા વડીલ તો હોવા જ જોઈએ આપણા જોડે ફ્રેન્ડલી બિવ કરે અને આપ રીતે સારી રીતે રહે જેથી કરીને આપણે એને ફ્રીલી આપણી સમસ્યાઓ કહી શકીએ આપણે તમ એમને સમસ્યાઓ કેહેવા પહેલા આપણે વિચરિત ના થઈ જઈએ કે આપણે તેમને કેવું જોઈએ કે ના કેહેવું જોઈએ તો તમારા ગ્રુપ કોઈ એવું છે જે વડીલ છે તમને આવીને સમજાવે અને તમેને ફ્રીલી બધું કહી શકો
હા મારા પણ એવું જ છે અમારા ઘર બાાજુ પણ એક ફેમલી રીતના વડીલ છે મને અમને ઘણું બધું પ્રેરિત કરે છે કે આ વસ્તુ કરવું જ જોઈએ આ વસ્તુ નહી કરવું જોઈએ વધારે પડતા અમને ધ્યાન આપે છે અને હસી મજાક પણ કરે છે અને અમને વધાર પડતું વડે અને અમને પ્રેરિત કરે છે કે આ વસ્તુ નહી કરવું જોઈએ આ વસ્તુ કરવું જ જોઈએ એમ સાથે અમને એવી રીતના રે છે કે જે પ્રેરિત સમ અમારા પપ્પા લોકોને અમે અમારી વ્યાખ્યા અમા મમ્મી પપ્પા ઠા નહી જણાવી શકે પણ એ વડીલ અમે બધું મારી રીતના જેમ મારી પ્રોબ્લેમ હોય તો એને મેં કહી શકું તો એ પ્રોબ્લેમ ન નિરીકરણ અમને કહી છે એ વડીલ અમને અમારા માટે બહ પ્રેરિત છે અમને પેડના દ એક છેે બોલી લો મે એનું બહ ડ છે એ પણ અમારો આર્ડર કર છે અ અમને પોતાના ફ્રેન્ડ રીતના જ સમજે છે અને એ બાબતે અમારે વધારે અમે ધ્યાન રાખીએ છીએ અમે એ વસ્તુ ન જે એ વડીલ અમને શીખાવે છે કે તમારે આ વસ્તુ કરવું જ જોઈએ તે વસ્તુ પેલા કરીએ એ વડીલ ન વધારે પડતો આદર માનીને મે અમને પ્રેરિત કરે છે એનું વધારે પડતા ધ્યાન આપી છે એ વડીલોને આપણે આદર કરવો જોઈએ અને વડીલલો જે આપણા જે આપણા વડીલો લોકો છે એ લોકો આપણાને એવું કે છે કે આ બહારનુંું વસ્તુ ના ખાવું જોઈએ તે વડે લોકો આજે પણ તંદુરસ્ત છે અને વધારે પડતું તંદુરત છે અને તે વસ્તુ આપણે ના કરવું જોઈએ અને આપણા હમણા જંદર લોકો એવું છે કેકાય છે જેથી કરીને તાનું જીવન અને સ્વાસ્થ્ય પર પુરાનું હાનિકારક કરે છે દવા દવાખાનાઓમાં પણ વધારે પટતોું જવાો પડે છે. ત તે બહારનું ખાવાથી જ આવો ને એવું ઇન્ફેક્શન અને આપણા ઝેર મુુક્ત ખેતીઓ પણ અમે ઓછી થઈ રહી છીએ જેમ કે ખાતરો વધારે લખ્યા છે. જે આપણા પૂર્વજોને વડીલો હતા તે લોકોમાં ખાતર સાણીઓ ખાતર છે. જેમ કે ઓડશ ન ખાતર છે એવું બધું યુઝ કર હતા જેથી કરીને તે વડેલો આજે પણ તંદુરસ્ત છે. ને હમણાં નવજીવન નવ જવન શૈલી જે હમણાં જરેશન એલું ખાતર ખાતર વાળું જીવી ર છે જેમ ઝેર વાળું કઈ ર છે. જેથી કરીને લોકો સમય ઓછો બિતાવે છે અને વડીલો વધ વધ જીવે છે. તો મારે એવું જ કેવું છે કે તમાર બાજુ પણ એવું છે કે તમાર બાજુ ખ્યાત વગરનું કઈ ખાતર વગરનું જે જેમ કે તમે સાણીું ખાતા છે અડસા ન ખાતા છે એવી કઈ ખેતી કરી રહ્યા છે જેથી તે વડીલ આપણને પ્રેરિત કરે છે કે ન કરે છે તમારી બાજુ
અત્યારે અત્યારે તમને વાત કરું તો અમારે અહં એક વડીલ છે જ એકસો દસ વર્ષ કરતા ઉપર જેના થઈ ગયા છે અને તોય તેઓ ચાલતા ફરતા રહે છે અને અમારી દુકાન છે ત્યાં તેઓ રોજ ચાલતા આવે છે જેમનું તેઓ સાતસો છે આઠસો ચાલતા આવે છે અને તેઓ હજી પણ એટલા ફટ છે કે તેમને જોઈને લાગતું પણ નથી. કે તેઓ આટલા બધા વધી વયના હશે. અને તમને કહેવા જાવ તો તેઓ રોજ લીમડાનો રસ પીવે છે. તેઓ રોજ સવારે એકલાસ લીમડાનો રસ અને સાંજે એકલાસ લીમડાનો રસ તો પીય જ ગઈ છે. જેથી કરીને તેમની બોડી એટલી તંદુરસ્ત છે કે તેઓ બીડીનું સેવન કરે છે તો એ તેઓને જોઈને લાગતું નથી કે તેઓની એલીિક થઈ ગયા હતી અને તેઓ. આટલા બધા વ્યાખનના પેલા હશે પરંતુ અત્યારે જોવા જઈએ તો આપણે ઘણા બધા યુવાનો છે જે વ્યસન માં ફસાઈ રહ્યા છે જેઓ વડીલોને જઈને ફસાઈ રહ્યા છે પરંતુ તેઓ એ નથી જોતા કે વડીલો તેના પાછળ કેટલું બધું ઘરે પણ છે અત્યારે જોવા જાવ તો. ઘણા બધા લોકો છે જે લીલી શાકભાજીઓ જ ખાય છે અને લીલું જ ખાય છે. અને તેઓ પૌષ્ટિક આહારો જેને કે તાજી અને એ બધું જ ખાય છે જેના કારણે તેઓ ખુબ સારું જીવન જીવી રહ્યું છે કે અત્યારે એ લોકો એવું નથી સમજતા કે તેઓ આવું બધું કરતા હતા જેથી કરીને તેમની બોડી સલામત છે અને તેઓ ખુબ સારું જીવન જીવે છે. પરંતુ અત્યારના લોકોને તો એવું છે કે તેઓને એવું કર્યું તો હું પણ એવું જ કરું છ. અત્યારના લોકો જેમ તમે કહ્યું તેમમ ઝેર વાળું ખાઈ રહ્યું છે. તેમજ અમારે અહિયાં એક તે ખેડૂત તે વગર પા વગર ખાતરની તે પાક લે છે અત્યારે જોવા જાવ તો તેની કેરી જે તેને પાક લીધો હતો તે વડીલને ભરૂચ વડીલે તેને કીધું હતું કે અત્યારે જો ક્રેડિટમાં છંટકાવ ન કરાવોને વગર કે વગર જે દવાની કેરી છે જેનો ત ઉછર કરતો તને સારામાં સારો ફાયદો થશે અને તે વડીલની વાતે લાગીને તેને દવા ન છટાવી અને તેને જે કેરીનો પાક એટલો સારો મળ્યો છે. જેની તેનેૂ રોકડ રકમ તમને વાત કરું તો અત્યારે જેને એક એક આંબો બે બે લાખમાં તેને આપી દીધો હતો જે ખુબ જ સારું તેના માટે હતું અને તેને દવાનો છંટકાવ પણ ના કરવા પડે તેને ખાલી છાણીઓ ખાતર કલમમાં નાખી હતો જેથી કારણે તે ખૂબ ફાયદો થયો છે તેને ખાતર ન પણ વધારે પેલું ન કરવા પડ્યો અને તેને ખુબ સારું પડ્યું તો તમારે અહિયાં કોઈ એવું છે જે એવુ વડીલ જે સારી સલાહ આપ્યા અને તેના સલાહ પર ચાલીને લોકો તરક્કી મેળવી શકે
હા મારે એ પણ અ વડીલ છે મારા ઘરના મારા દાદા ના દાદા ના ભાઈનો છે દાદા ના ભાઈ નો ભાઈ છે એ મને અમને ઘણો પ્રોત્સાહિત કરે છે કે આપણે ઝેર મુુક્ત જીવનશૈલી જીવશું ન આપણે ઝેર મુક્ત ક ક અ ખાતરનો ઉપયોગ ના કરશું તો તો સારામાં સારો અને તે વડીલ આજે પણ મારા જ ગામના મારા બોડની વાત કરી શું તો સો વર્ષ પૂરા કર્યા છે પણ એ એવો તંદુરસ્ત છે કે મારે એને જોઈને કઈ શીખવું જોઈએ કે તે મને એક જ સલાહ આપે છે કે આ અને મુક્તો ખાવાનું ના ખાશો ખાશું જેર મુક્તો ખાવાનું ખાશું તો આપણ જીવનશૈલી સાારી રહેશે ને તંદુરત રહેશે તમે કઈ રશે એ લીમડાનો રસ છે નિમડા નો રસ છે એ વધારે પડતુ યુઝ કરે છે અને આપણા નવ જવાના નવજવાન ના જેન્સી લોકો જે છે એ કઈ કરતા નથી જેમ કે એ લોકો પહેલાના લોકો તો દાતણ પણ
હ લીમડા ના કર કરે છે જમરૂખ ના કરે છે એવી બધી પેલા તો રસ્તા કરતા હતા લોકોના દાંત આજે પણ મજબૂત છે હમણાં લોકોનો દાંત કેવા છે કે અમણાં લોકોનો દાંત હમણાં સડી જાય છે તૂટી જાય છે ઘણા બધા પ્રોબ્લેમ આવે છે તેથી કરીને પહેલાના જે વ્યક્તિ તુ જે યુઝ કરતા હતા એજ સારું હતું અને આપણ એ લોકો પ્રેરિત જ કરે છે કે આ જ દાંતણ કરવું જોઈએ જેથી કરીને આપણા દાંતને મજબૂતાઈ રહી અને આપણા દાંતમાં સડો ના લાગે આપણા દાંત મજબૂત રહે અને મને પેલા દાદા ના આપણા મારા ગામના વ્યક્તિના જે દાદા છે મને જે પ્રેરિત કરે છે એમના દાતા હજુ પણ મજબૂત છે એને ચાવા માટે કઈ પણ આપી દો શેરડી આપી દો જમરુખ ખાપી દવ એ પણ ચાવીને ખાઈ જાય છે તો એમના દાંતને આપડણે એ લોગ ને જોઈને આપણે પ્રેરિત થવું જોઈએ અને એ એ જે લોકો સલાહ આપે છે એજ કરવું જોઈએ હમણાં હમણાંના લોકો હમણાં કેવું છે ટૂધ બ્રશ આવી ગયો જેમ કે ટૂધ તો ગમે તે કોલગેટ આવી ગયા છે ગમે તે કરવાથી આપણને ભારે નુકસાન થાય છે જેથી કરીને આપણે વરેેલો લોકોનું માન રાખીને આપણે જે દા ચાલુ કરવુ જોઈએ જેથી કરીને આપણા દાંત ને અને આપણા સ્વસ્થ ને સારું રે છે તમારે શુ કેવું
તમારી વાત એકદમ સાચી છે જેમ તમે કર્યું તેમ જેમ વડીલો ચા રહ્યા હતા તે જ રાહ પર આપણે ચાશું તો આપણને ઘણો ફાયદો થશે આપણે ડેવલપમેન્ટ તરફ એટલા બધા ખેંચાઈ ગયા છે કે જે આપણા પાછળનું જીવન છે તે આપણે જાણી નથી રહ્યું આપણા દાદા દાદીઓ છે તેઓએ તેમના સાસુ સસરાને એટલી સારી રીતે રાખ્યા હતા અને તેઓનું જીવન ખૂબ ય ચાલતું હતું પરંતુ અત્યારના જે તમે નવ જુવાનો જે લગ્ન કરી રહ્યા છે તે જુઓ તો છોકરીઓ અને છોકરાઓ તે પોતાના ઘરના જોડે નથી રહેતા અને એકલા રહેવા માંગે છે તો તે ખૂબ જ ન હકારાત્મક કહેવાય છે કારણ કે તમને તમારા મમ્મી પપ્પા એ નાને પણથી આટલા મદા કર્યા છે તો જયારે તમારી તેમની સેવા કરવાની વારી આવેશે, ત્યારે તમે તેમને છોડીને એકલા રહેવા માંગો છો. તો તે ખૂબ જ દુઃખદ.